હેલો હેલો હેલો કેમ છે હા હું મજામાં છ તમે કેમ છો
પણ મજામાં છું આજે સવાર ન હવામાન જોયું
હા સાચે સવારની ઠંડી ઠંડી પવન ચાલી રહી છે મને તો ખૂબ જ ગમ્યું
ખરેખર સવારથી ઠંડી પવન હારી ચાલેુ છે
છેલ્લા કેટલાક દિવસોથી બહુ ગરમી હતી ને આજે થોડું રાહત મળત હા છે બપોરે પણ તડકો હતો બાર બહાર જવામાં પણ સારું લાગતું હતું ને
હા મેં તો આજે સવારે થોડું વોકિંગ પણ કર્યું ઠંડી હવાવામાં ફરવાની મજા આવી
વાહતું તો હા હું તો મોડે ઉઠી આજે અને બહાર બેસીને ચા પીધી
વરસાદ આવે તો વાતાવરણ સુંદર થઈ જાય છે ને
હા સર વરસાદમાં પહેલા જ ઠંડી હવા ચાલે તે બહુ ગમે મને
મને મને પણ કાળા વાદળો આકાશમાં છવાઈ જાય ત્યારે ખૂબ સુંદર દશે લાગે
પણ ક્યારેક વરસાદ પડે તો મુશ્કેલી પણ થઈ જાય
હા રસ્તાઓ પરર પણ પાણી ભરાઈ જાય કાળા વાદળો આકાશમાં છવાઈ જાય ત્યારે ખૂબ સુંદર દ્રશ્ય લાગે
હા ટ્રાફિક પણ વધી જાય છે વધારે વરસાદ આવે તો અમારા વિસ્તારમાં તો તો ગયા વર્ષે ઘણું ઘણા દિવસે વધુ પાણી ભરાયેલું હતું
અમારા અહીં પણ એવું જ થયું હતું છતાં વરસાદની મજા અલગ જ હતી
હા વરસાદ ના દિવસ ગરમ ભજીયા અને ચા મળે તો દિવસ બની જાય બહુ મજા આવે પીવા અને ખાવા
સાચે મન તો મકાઈ ખાવાનું મન બહુ થાય છે ખેતરમાંથી તોડીને
હા બહુ મજા આવે તમને કઈ ઋતુ ગમે છે તને
મને શિયાળો બહુ ગમે છે ઠંડી હવા ગરમ કપડા સવારને ધુમ્મસ બહુ ગમે છે
હા મને પણ શિયાળા ગમે છે ઉનાળામાં તો ખુબ ગરમી પડે
હા ગરમીમાં તો સુતરાઓું કપડા પહેરવા સારા હોય છે ઠંડુ પીણી પીવું
તમે ગરમીમાં શું શું ખાઓ
ગરમીમાં અમ સાદું ભોજન ઠંડક વાળું
હા
જેથી ગરમી વધુ ના લાગે અને સેહત સારી રહે
હા કેરી ના ખાવા પણ મજા આવે ગરમી ના
હા ગરમીમાં તો કેરીની મજા જ અલગ હોય છે
હા બપોરે બહારનું બહાર નીકળવાની પણ મુશ્કેલી થઈ જાય છે ગરમી હ ના
કેરીનોો રસ કેવી રીતે બનાવો છો તમે
અમે કેરી ના છાલ કાઢીએ પછી કાપીને પછી મિક્સરમાં નાખવાનું દૂધને
હા દૂધ ગરમ કરવા પડે છે ને
હા
અને સાકર અંદર નાખવા પડે છે
હા ખંડ પણ નાખવાની
હા આ હવે આંબાનો ગામ ઓછો હતો
હા તમારા ઘરે હશે ને કેરી
હા છે પાકેલી છે ખાઈ છે રસ બનાવીએ છેીએ
હા હા
આ વર્ષે તો ગરમી રેકોર્ડ જ તોડ લખ્યો ને
હા સાચે જ હવામાન બદલાઈ ગયું તો પ્રદુષણ ના કારણે વાતાવરણમાં પણ બહુ ફેરફાર આવી ગયો
અમારે સ્કૂલમાં પણ ગરમી લાગે છે થોડી ઘણી
હા વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણનુંું પણ ધ્યાન રાખવું જોઈએ હમ
આજે સાંજે પણ આકાશમાં થોડા વાદળો દેખાય છે
હા અમારા સ્કૂલમાં પણ પર્યાવરણ બચાવવાના આવો કાર્ય કરે છે તમારે ત્યાં કરે
હા કરે છે વૃક્ષો રોપવા માટે ગામંમાં રેલી કાઢે છે અને તે લોકોને જાગૃતિ ફેલાવે છે
કદાચ જે વરસાદ આવશે ને રાત્ર ત્ર
હા વાદળ છવાયા છે માટે આવશે
હા જો વરસાદ પડશે તો વાતાવરણ બહુ સુંદર લાગશે ને
હા વાતાવરણ સુંદર લાગશે માટીની સુગંધ
હમાં તન્સ માટેની સુગંધ મસ્ત લાગે બહ સુગંધ હારી ર હ
હાલમાં સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે
હા
બાળકો શાળામાં જાય છે
હા તમારી કોલેજ ચાલુ છે કે નહી
અમારી કોલેજ તો લેટ થી ચાલુ થશે
હા ફોર્મ નાવા પાછા ભરવા માટે જવા પડેને
હા જવું પડશે
હમ હ તમને કયો સબ્જેક્ટ ગમે
મને અઉન્ટસ ગમે છે
હા હા હા
તમને કયું ગમે છે
મને તો ઇકોનોમિક્સ ગમે છે
ઇકોનોમિક્સમાં શું શું આવેે છે
તેમાં અલગ અલગ આવે ઈકોનોમિક્સમાં પણ પહેલા તો ઇલેવન્થ ટ્વેલ્થમાં માઈક્રો ઇકોનોમિક્સ મેક્રો ઈકોનોમિક્સ આવે પછી કોલેજમાં રૂરલ ડેવલોપમેન્ટ પછી આવું આવે
માઈક્રોવ માં શું આવે બિઝનેસ માટે આવે
નથી માઈક્રો ઇકોનોમિક્સમાં દુનિયા એ હ તે દુનિયા દુનિયાનું બધું બતાવ્યા વર્લ્ડનું અને મેક્રો ઇકોનોમિક્સ વિશ્વનું બધી જાણકારી બતાવ્યા આવું અર્થશાસ્ત્ર.
હ વિશ્વમાં શું શું ચાલે છે કેવી રીતે નિયમ અનુ સુ. ચાર.
હા પછી તેમાં કેવી રીતે શું કરવાનું બિઝનેસ નું ચૂ લ રે.
બિઝનેસ ના નિયમો હોય છે.
હા નિયમો તો નથી પણ બિઝનેસ જેવું હોય છે તેમાં ઈકોનોમિક્સમાં પછી માક્રો માઈક્રો ઈકોનોમિક્સમાં એક ઇન્ એક જણનું બતાવે એક પર્સનનું એક વ્યક્તિનું બતાવે તેમાં. કે દુનિયા એક જ વ્યક્તિ છે.
હા એક વ્યક્તિ હોય.
હા એક વ્યક્તિ ચ દુનિયા આવું કરીને તેમાં બતાડે. પછી તે બીજા તેમાં પસી હમણાં રૂરલ ડેવલપમેન્ટ આવે તે એક.
અમારે તો આ કાઉન્ટ્સ માં.
હા ગામ ગામને કેવી રીતે ડેવલપડ કરીએ તે શીખાડે.
અમારે અઉન્ટમાં તો બિઝનેસ માટે અને
શું શું હોય તેમાં અકાઉન્ટમાં?
અકાઉન્ટ માં બિઝનેસ પ્રોફિટ કરે છે કે લોસ કરે છે તે ફાઇન્ડ આઉટ કરવાનું હોય.
હા. પછી તેમાં શું શું રે બીજું બેલેન્સ શીટ તે ક હું રેય.
બેલેન્સ શીટમાં ક જે કંપની અસેટ અને લેબિલિટીઝ લીધેલી રહે તે મેચ કરવાનું હોય છે. અને ટોટલ લાવાના હોઈ લોસ માંથી.
અસેટ તે હું રેય.
એસેટ એટલે એક મિલ્ક રહી જેથી આ કંપની ભવિષ્યમાં પ્રોફિટ લઈ શકે.
હા અનેને લ લિયાબ્લિટી.
લેબિલિટી અ જે કંપની માટે એક લોન જેવી રહી. જેથી કંપની ઇકોનોમિક્સમાં બી જુ વુ આવેે.
બીજું પોલિસીઝ આવે તે ગવર્મેન્ટ પોલિસી બનાવે તે. જેમ કે. મહાત્મા ગાંધી ગેરંટી એક્ટ છે ખબર તમને. રૂલર એમ્પ્લોયમેન્ટ.
હા રૂરલ એમ્પ્લોયમેન્ટ પણ પણ હાલમાં
તેના બધા ઇમ્પોર્ટન્સ નાવ બધું બતાવે ઇમ્પોર્ટન્સ ફીચર્સ કેરેક્ટરિસ્ટિક.
પણ એ એની ઇમ્પોર્ટન્સ તો રિયાલિટીમાં ઓછી છે
હા તે તો છે પણ કઈ કઈને નથી મળતી કોઈને મળે છે
હમ વધારે એમ્પ્લોયમેન્ટ તો મળતી નથી ઓછી જ મળે છે
તે પણ હમણાં બદલાઈને હંડ્રેડ ડેઝ નું તો હમણાં વન ટ્વેન્ટી ફાઈવ ડેઝ નું થઈ ગયલું
હા રોજગાર હવે
હા હા ને બીજું તજુ ભણવાનું એજ્યુકેશન ન આવી પોલિસી બનાવેલી છે તે ભણાવ
હમ ક ન પોલિસી માં ઈ આરપી વધારે
હા
ચાલી રહી છે
હા
એજ્યુકેશન માં પેપર લીક થઈ રહ્યા છે
ઈઆરપી ન ફૂલ ફોર્મ શું છે
એન્ટરપ્રાઈઝ રિસોર્સ મેનેજમેન્ટ
હા પ્લાનિંગ્સ છે સા પ્લેનિંગ
ઓકે
હમ
તમારે આવું મતલબ શોર્ટ ફોર્મ વધારે આવે
હા શોટ ફોર્મને આવું આવે છે તે
પણ આ શોર્ટ ફોર્મ તો અકાઉન્ટન્સીનું છે ને
હા
તો તમારામાં પણ ઇકોનોમિક્સમાં પણ આવે છે
આવું તો નથી આવતું પણ જે તે શોર્ટ ફોર્મમાં આવે એટલે સમજવા માટે આવું યાદ રાખવા માટે આવું
હા ઇકોનોમિક્સ પણ એક તરફથી અકાઉન્ટિંગ જ છે
તેમાં પણ અલગ અલગ ફોર્મુલા કરીને પ્રોફિટ ના ઉ કાઢવાનું રે
અમારે પણ સેમ જ છે પણ થોડુંક અલગ છે તેના નીતિ નિયમો થોડા જુદા પડે
હા
હાલમાં અઉન્ટમાં અમારે ન્યુ સબ્જેક્ટ આવેલો હતો ક્લાઉડ કન્ટી તવી ઓનલાઈન જોઈન્ટ ઓનલાઈનથી બધી જગ્યાથી કોઈ બી જગ્યાથી વ્યવહાર કરી શકે ઓનલાઈન ખરીદી કરી શક કાતીી હતી ઓનલાઈન બધલ જ વ્યવસ્થ સારું, તો તમારે ત્યાં કોઈ સબ્જેક્ટ બદલાય?
નથી, અમારે તો કોઈ નથી આવું સબ્જેક્ટ બદલાયને. માર્કેટિંગ નામ છે ને તે ડિજિટલ? ડિજિટલ માર્કેટિંગ બનાવે હમણાં.
હા, અમારે પણ અમારે પણ ડિજિટલ માર્કેટિંગ આવ્યું હતું. અને અમારે હિલ્સ પણ શીખવા મળી.
હા, સ્કિલ્સ અમે સેમ ફર્સ્ટમાં હતા ત્યારે પણ સ્કિલ્સ શીખવા માટે કમ્પ્યુટરનું નામ હતું, તેમાં ટેલિપ્રાાઈમ નામ શીખવાનું હતું.